હલો જય શ્રી કૃષ્ણ કેમ છો? એકદમ મજા મજામા
મજામાં તમે કેમ છો?
હા એકદમ સારા.
શું કરતા તા ફ્રી થઈ ગયા હા એકદમ સરસ ચાલે છે આખો દિવસ પૂજા પાઠમાં સમય વયો જાય છે આમ જ-
અ. અને તો તમે નવ નવરાત્રી ના ઉપવાસ કરો છો?
હા હું એકટાણું એ કરું છું, આખો દિવસ ઉપવાસ તો નથી કરતા, શું છે! બધા નો વર્કિંગ હોય ને, એટલે આખો દિવસે એવું ‌ન ફાવે પણ પછી એક ટાણું તો કરવું જોએ એમ
બરાબર બરાબર ઓકે અમારામાં તો નવરાતિમાં યુઝુઅલી અ એક ફરાળ જ કરતા હોય એટલે દૂધ પીતા હોય, અથવા કઈક સીંગની ચીકી ખાઈ લે, અથવા ઘણી વાર પેલો કેવો ફળ મોસ્ટલી કારણ કે ગરમીની સીઝન હોય એટલે બો હેવી કઈ ખવાય નહી સિંગ બી ગરમ પડે એટલે ખાસ કરીને ને બધા પ્રેફર કરતા હોય કે આપણે ફરાળમાં ફ્રૂટસ વધારે લઈએ, તરબૂચ ને એવું હમણાં બહુ સરસ આવે તો એને ખાસ કરીને કરતય
મી મીઠા વગર નખાાય કે?
કઈ અ નમક ખાતા નથી બિલકુલ સોલ્ટ તો અવોઈડ જ કરે
હ અમારે પણ એવું જ કરે છે. એટલે આમ તો ચૈત્ર મહિનામાં તો મીઠું એ લોકો ન ખાય પણ નવરાત્રી માં તો શું છે જે હવે કોઈથી મીઠા વગર ચા લાંબો ટાઈમ રહી ન શકે
નહી નહી રેવાય કારણ કે નવ દિવસ હોય ને પાછા
હમ એટલે શું કે છે. કે પછી એકટણ એક વાર મીઠું ખાઈ લે. પછી બીજી વાર નઈ ખાવાનું. રાત્રે પછી ખાલી જ્યુસ પી લેવાનું કેવું કઈ કરવાનું કે સવારે એક વાર જમી લેવાનું કે સાંજે જમી લેવાનું એમ
બરાબર બરાબર એટલે એક ટાણું કરી લેતા હ એક એક સમય પર તો બધું જ ભોજન ખાઈ લો કે તમે દાળ ભાત શાક રોટલી એકટાણું. અચ્છા અચ્છા બરાબર બરા બરાબર અને અમારે તા કોઈક ને એવું હોય ને કે ભૂખ લાગ તી હોય ને એવું હોય ને તો પછી અગર એક સમય પર ખાયને તો મીઠું બિલકુલ નહી ખાય. પણ મોરીઓ ખાઈ લેશે અથવા કોઈક પેલું કેવું સાબુદાણા ખાઈ લઈ પણ દૂધમાં બનાવેલા એમ આપણે નોર્મલી સાબુદાણાની ખી જોડીને એવું ખાતા હોઈએ ને તો તે નહી ખાય
હમ હમ અમારે એક રિલેટિવ છે તો એમનેમ જ કરે છે તમે જેમ કીધું ને મેં ખાલી ફ્રૂટ્સ કોરા ફ્રૂટ્સ ખાઈને જ કરે છે. હા અનાજ અનાજ તો ખા જ નથી એમ કે છે મહવ તો એનું છે નહી કે ચૈત્ર્ર મહિનામાં મહત્વ કે નવરાત્ર્રી ના નવ દિવસ નુ આરાધના ઉપવાસ નું મહત્વ એ છે. એમ ઘટ હ કો ઘઢ સ્થાપન કરે. અખંડ જ્યોત રાખે. આવું બધું કરે ને.
એજ અમ અમ અમાર ત્યાં બી અ જયારે આ નવ દિવસ. દિવસ ના ઉપવાસ જે રાખતા હોય ને. તો પહેલા દિવસ. છે ને તે કલશ ની સ્થાપના કરે. સાથે જઝવેરા બી રોપે અને જઝવેરા રોપીને. અને અમુક. લોકો તો એટલું બધું માને ને કે પછી એ નવ દિવસ છે ને બેડ પર પણ નહી સુ ઊંઘે. જ્યાં પેલું સ્થાપ. ના કરેલી હોય ને. અખંડદીપ સળગાવેલો હોય તો એ ત્યાં જ એની પથારી જેવી બનાવી ને. ત્યાં જ સુતા હોય એમ અને. ઘર માં તાડા બી નહીં મારે. એવું કહેવામાં આવે કે જયારે અ મ માતાજી આપડા ઘરે આયવા એમ કે સ્થાપના કરી છે એટલે તો ઘર ખાલી બી નહી મુકાય. દાડું બ નહીં લગ. ગાવાય અમે એટલે ઘરે કોઈ ને કોઈ. ત્યારે એવું. જરૂરી છે એમ અને હવન પણ રોજ. કરતા હોય. કારણ કે આ જયારે બેસાડે ને તો અ સાચ. જઝવેરાને એવું રોપેલું હોય એટલે ડેલી હવન કરે સાથે પેલું લવંગને બી એમાં હવનમાં યુઝ કરતા હોય છે.
હલો.
હલો. એટલે એવી રીતે આ જુદી જુદી રીતે કર તા હોય. અને પ્લસ આપડે એ બી જાણીએે ને હમણાં નવરાત્રી નો પહેલો દિવસ તો ખરો પણ ગઈકાલે ગુડી પડવો
હા હા હા મરાઠી લોકોનું પણ નવું વર્ષ ને આપણું હિન્દુઓનું પણ નવું વર્ષ છે.
નાથી જ શરૂ થાય એટલે સાથે સાથે ના તે એ બી થઈ જાય. અને તમારે ત્યાં લીમડાનું રા જ્યુસ પીવે.
હા હા હા હા પીવે ને હા.
તને તો મમ્મી ખાસ કરીને લીમડો લઈ આવે. અને ખૂટી ને એનો રસ કાઢીને કા અમને એક એક ચમચી આપતા પણ એટલું કડવું લાગે ને એટલે અમે કે કેવી રીતે લે ત કે એક હાથમાં ચમચ ચિરાકીયો હોય ને. તો બીજી બાજુ છે ને ખાંડ રાખ તા. કે છે ને પેલું મોડામાં મૂકીએ ને કારણ કે આખું મોડું કડવું થઈ જાય એટલે મુક્તાની સાથે તો તરત જ બાજુમાં ખાંડ મૂકી જ દેવાની હતી. અથવા કોપરું હોય ને તો તેવી સાથે ખાઈ લેવાનું એટલે કારણ કે મમ્મી હંમેશા જ કેતા કે જયારે બી આપણેે આ રાખતા હોઈય ને તો આ આ આપવાસ કરતા હોય અથવા ઈરા ચૈત્ર નવરાત્રી ચાલ તી હોય તો તે સમયે અગર આપણે ખાસ આ આયરૂ પીએ ને આપડે કડવો રસ લીમડા